જૈસે ક્રિસ્ હ એકદમ મજામાં છ
અમે પણ એકદમ બધામાં છે પરંતુ આજકાલ છે ને આ પાણીની થોડીક ખુબ જ મંડી ચાલી રહી છે અને પાણી ખુબ જ વડરો મારા ગામમાં ખપટ કરી રહ્યા છે તો તે બાબત ઉપર થોડીક વાત કરવી હતી મારે. અને પાણી આજકાલમાં ખૂબ જ ઓછું મળી રહ્યું છે અમારા ગામમાં અને જ્યારે પણ મતલબ અમે ખેતી લઈએ છીએ તો ત્યારે પણ પાણીની ખૂબ જ વધારે એવી જરૂર પડતી હોય છે પરંતુ અમારે શું પાણી મતલબમાં એટલું બધું મળે નથી અમારા ગામમાં તો જેથી કરીને અમારે ખુબ જ એવી પરેશાની નો સામનો કરવો પડે છે તો શું તમારે પણ હમણાં પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે કે પછી તમારા ગામમાં પાણીની સુવિધા સારી છે.
અમારા ગામમાં તો પાણીની સુવિધામાં તો બધા ઘરે સાઈજ છે અને બધા ના ઘરે બોર છે. અન્ય પ્રકારના એટો છે અને હું પણ મારી ઘરે એમ તો બોરતો છે અને ગરમીના સિઝનમાં તો સારું એવું પાણી મળી રહે છે. પરંતુ તમે કીધું કે તમારા ગામમાં જે પાણીની ખર્ચ છે એટલે તમારા જે ગામના લોકો ન છે તે લોકો તમારા કુવો જેવી ખોદાવો જોઈએ અને જે પાણીની જે બચાવો કરવો જોઈએ, એટલે તેમાં જે વરસાદનું પાણી આવે છે તેનું સ્ટોર કરવું જોઈએ અને જે તમારા આજુ બાજુ જે તળાવ હોય છે નદીના પછી નદી હોય છે, પછી તમે કોઈ આવું બ એટલે પાણી નું પેલું કરવા માટે તમે નજીક એમ નહેર જેવી ખોડવી પડે અને પછી તમે સ્ટોર કરવું પડે છે અને બીજું અમારા ગામમાં તો બધા લોકોને ગરમીની પ્રમાણમાં પણ એટલે કે જે ગરમીની સિઝન આવે છે તેમાં પણ બધાના ઘરે એમ તો મળી રહે છે પાણી અને મેં હું જે ખેતી કરું છું, તેમાં પણ પાણીનું પ્રમાણ એવું સારું ગરમીમાં મળી રહે છે, કારણકે જે અમારા બોર કરલો છે, તેમાં આમ તો ઘણું બધું સારું પાણી મળી રહે છે એમ નેમ ચોખ્ખું મળે છે. અને મારી ખેતી પણ ખુબ સારી થઈ જાય છે, પરંતુ તમારા ગામમાં ગામના લોકો આમ પાણીની એમ બચાવ કરે છે કે પછી બગડ કરતા છે એમ.
ના વર્તન કરી રહ્યા હતા, કારણકે વચ્ચમાં અમારેમાં ખૂબ જ સારી રીતના પાણીની સુવિધા હતી અને બોર પણ સારી રીતના ચાલતો હતો, પરંતુ બધા લોકોએ એટલું ખરાબ પાણીનો ઉપયોગ કર્યો કે હવે પાણીની ખૂબજ ઓછી ખબત થઈ રહી છે આ ખૂબજ વધારે ખબત થઈ રહી છે અને ગમે ત્યારે પાણીનો ગમે તેવો ઉપયોગ કરતા હતા. એથી કરીને અમારાંગમાં છે ને જમીન નીચે પાણી પણ ખુબજ ઓછું રહી ગયું છે હમને, કારણકે એટલું બધું પાણી ની ખપટ કરતા હતા અમારા અંગમાં કે મતલબમાં ગમે ટાઈમ પાણી ધોરી દેવાનું અને રોજે મતલબમાં વાહન ધોવાનું ને ગમે ત્યાં પાણી લાખી દેવાનું, એવું બધું કરીને પાણીની ખુબ જ વધારે ખપટ કરી રહ્યા હતા અને અમારામાં ખેતી પણ વધારે કરે છે, જેથી કરીને ત્યાં પર પાણી ની વધારે જરૂર પડે છે તો તેતો મતલબમાં ચાલી જાય છે કે ખેતીમાં પાણીની જરૂર હોય છે, પરંતુ ગમે તે ખપટ કરવાના કારણે ખૂબજ એવી પરેશાન સામનો કરી રહ્યા છે અને પાણીની સુવિધા ખુબજ જરૂરી હોય છે, કારણકે ખેડૂત માટે તો એક તો પાણી તો ખૂબજ જરૂરી હોય, કારણકે જો પાણી જો ન હોય તો ખેતી થઈજ ન શકે અને પાણી અમારામાં ખૂબજ ઓછું છે, જેથી કરીને ઉનાળાના મોસમમાં છે ને અમારાથી ખેતી પણ સારી રીતે થતી નથી, કારણકે કેટલાક લોકો કહે છે કે ખેતી કરવી ખૂબ જ સારી છે ઉનાળામાં, પરંતુ ઉનાળામાં પાણી જેના પર હોય, તો તેજ સારી રીના ખેતી કરી શકે છે અને ચોમાસામાં જ અમારેમાં બા સારી રીતના પાક લેવામાં આવે છે અને બીજા બધા પાક પણ ચોમાસામાં ડાંગર ની સાથે લઈ લઈએ છે કારણ કે ત્યારે પાણી મળી રહે છે, પરંતુ જે ઉનાળાના મોસમમાં અમારે પાણી લાવવાનું હોય, તો તે અમારે વેચાતું અથવા કોઈ પણ જગ્યાથી પાણી લવાતું નથી ખેતી માટે, કારણકે તો ખૂબજ વધારે પાણીની એવી જરૂર હોય છે અને એટલું બધું પાણી લાવી શકતા નથી, જેથી કરીને અમાને પણ બોનની સુવિધાની એવી હોવા જોઈએ તો તે માટે અમે સરકારશ્રીને પણ વાત કરી છે અને સરકારશ્રી એ કહ્યું છે કે અમે તમને બોનની સુવિધા કરી આપશું, પરંતુ હજુ સુધી સુવિધા થઈ નથી તે માટે અમે ફોર્મ પણ ભરેલા છે અને જોવા બી આવેલા હતા મતલબ માં ક્યાં બોર કરવો ને એ બઢુ બાબત પણ હજુ સુધી બોર નથી થયો, પરંતુ ઠઈ જશે એવી આશા રાખીએ સીએ
હા એટલે કે સરકારે તો એ ધ્યાન રાખવું જોઈએ કે એ છે પણ આપણા જે ગામના લોકો છે કે સરકારે આપણા બધા જ બનેલી હોય છે જે તે સરકારે સરકારી જે બોર આવે છે તે અમારા ગામમાં તો ઘણા બધી જગ્યાએ એવું કરવામાં આવ્યા છે એટલે કે ત્યાંથી બધાના લોકોને પાણી મળી રહે અને સારી રીતે લોકનું લોકો જીવન ચલાવી દેય એમ એટલે કે સરકારે આવી સુવિધા પણ બહાર પાડેલી છે એટલે કે બધા જે પરિવવારને મળે એટલે એમના માટે સારું છે અને બીજું તો એજ છે કે જેટલી આપણે પાણીની બચત કરીશું તેટલું જ આપણને આગળ જતા કામ આવવાનું જ છે કાણ કે પાણી બચાવશું તો જ આપણું જીવન ચાલશે વ એટલે કે પાણી વિના જીવન શક્ય જ નથી, એટલે કે અમુક ગામડાઓ માટે એવા પરિવારો પણ છે, કે તેમને પાણીની સુવિધા મળે જ નઈ બો ખૂબ પેલેથી એ લોકો જીવે છે એમ એટલે પાણીનું એટલું એ લોકને ખુબ મહત્વ લાગે છે એટલે પા મહત્વ તો બધાને જ લાગવું જોઈએ, એવું નથી કે જેમના ઘરે વધારે પાણી છે તે એ લોકો બગાડ કરશે ને ગમે તેવું કરશે એવું એટલે એવુ ની કરવું જોએ અમે લોકોને પછી આગળ જતા પણ એ લોકોને એમ તો ભવિષ્યમાં થવાનું જ છે કોઈ પણ વસ્તુ એટલે કે આપણે જેટલું પાણીની સુવિધા સારી રીતે આપણે એની રીતે ઉપયોગ કરીશું, તો આપણા માટે પણ સારું છે અને આવનારી પેઢીને પણ આપણે શીખવવું જોઈએ કે પાણીનો બગાડ ન કરવો જોઈએ અને પાણીનો યોગ્ય રીતે સાવચેતી રીતે ઉપયોગ કરવો જોઈએ અને જેટલું આપણને જરૂર છે તેટલું જ આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ અને બીજું તો તમે જાણો જ છો કે હમણાં તો ગરમીની સિઝન ચાલી રહી છે એટલે જે સરકાર સરકારે પણ અને જે આપડા ગામના જે સરપંચ સી વડા છે એ લોકો પણ વિચારવું જોઈએ કે જે આપડા એક એક એવી જગ્યાએ અમ્ ગામમાં એ જગ્યાએ પાણીની પરબ રાખવી જોઈએ ઠંડુ પાણીને જેથી કરીને આપણે ત્યાં આવનારા ગામના લોકો છે, તે આવા આવતા જતા એમના એટલે કે એમને તરસ લાગી હોય, તો એ લોકો ત્યાં પી શકે છે અને બીજે આપણા ગામમાં જે આવે છે ફેરિયાઓ આવે છે, કોઈ પણ પ્રકારના જે કોઈ પણ વસ્તુ વેચવા આવે છે, તે એ લોકોને પણ આ ત્યાં બેસે શાંતિથી પીલું કરે અને ત્યાં એ લોકોને પાણીની સુવિધા મળી રે, કાણ કે એ લોકો આમ મરે તાપમાં કામ કરતા હોય ને એ પાણી એ લોકોને ગરમ નથી મલે આવુ ઠંડુ પાણી મળે એ એમના માટે સારું છે એટલે કે આપણા જે ગામના સરપંચસીને આપણે અમારા અમારા ગામના અમારા ગામમાં તો છે એમ તો પાણીની પર પરંતુ જે પણ બધા જે ગામના લોકો છે અમે જે અરજી કરેલી કે તમે પાણીની પરબ મૂકો ને ત્યારે જ અમે બે ત્રણ દિવસ પછી જ એ લોકે આ કામ પર કરી નાખેલું એટલે કે આવી પાણીની પરબ બધા મૂક કે તો પછી ત્યાં જઈને ઠંડુ પાણી બધા લોકો પીએ કે એમના માટે સારું છે, કાણ કે ગરમીની સિઝનમાં તમે જાણો છો કે અમણે તો ગરમી પણ ખૂબ વધી રહી છે એટલે તો આજકાલના પાણી આપણા જેટલું શરીરમાં જેટલું લિક્વિડ જાય તેટલું જ આપણા શરીરનું સારું છે એમ એટલે બીજું તો એ જ છે કે પાણીનો યોગ્ય રીતે બચાવ કરવો જોઈએ અને પાણીને જેટલું ઇસ્તેમાલ ઇસ્તમાલ આપડે કરવાનો હોય છે તેટલું જ કરવું જોઈ વધારે બગડ ના કરવું જોએ, બરાબર ને તો
હા ભાઈ તમારી માટે એકદમ બરાબર અને અમે પણ વચચમાં એવું બઢુ મુૂકટા હતા, જેમ કે પંખીઓ માટે અને પ્રાણીઓ માટે પાણી મતલબમાં અમારા ખેટરમાં ને એવું બધું અમે સ્તોર કરી મુકતા હતા જેથી કરીને બઢા પ્રાણીઓ પણ પાણી કારણ કે ઉનાળામાં પ્રાણીઓને પણ પાણી મેળવવાની ખુબ જ વઢારે જરૂર હોય છે અને ક્યાંઠી પાણી પી કારણ કે જો બઢી નદીઓ હોય છે એ બધી બી સુકાઈ જટી હોય છે અને જે નેહરની એ બઢી હોય છે, ત્યાંથી જે લોકો પાણી પીટા હોય ટો ટે લોકો પણ મતલબ ત્યાં પાણી ઘટી જટુ હોય છે ટો તે લોકો પાણી પીવાની ખૂબ જ વઢારે એવું મહામારી હોય સે અને ટે લોકે ગમે તાંથી પાણી લાવવું પડે સે, ટો ટે માટે મતલબમાં અમે પણ કેટલીક જગ્યાએ એવુ ને પાણીને એવુ મૂકીએ સે અને ટેઓ સારી રીતના પાણી ને એવુ પી જાય તો તે જોઈને ખૂબ જ એવું સારું લાગે છે અમને પરંતુ આજકાલમાં ટો અમારા મા ટે જેટલું સારી રીતના પાણી મળી રહ્યું નથી અને તે માટે બઢા જ ચિંતિત છીએ પરંતુ અમણાં અવે બોરની સુવિધા થવાની સે એવુ કિયા કરે છે બઢા ટો ટે માટે સારી રીતના બરું થઈ જાય તો સારું અને અમે પણ સારી રીતના ખેટી કરીશું જેઠી કરીને મેં અમારા મતલબ માં આપડી જે આવતી પેઢીઓને પણ એવું સમજાવવા માગુ છું, કે મતલબ માં આપડે પાણી ખુબ જ જોઈને યુઝ કરવું જોઈએ, કારણ કે પાણી એક ખુબ જ જરૂરી વસ્તુ છે અને આપણે જો પાણીનો ઉપયોગ સારી રીતના કરીશું તો જ આપણે પાણીને બચાવી શકીશું. કારણ કે આપણા પૃથ્વીમાં ખૂબ જ વધારે એવું પાણી સે, મતલબમાં સેવન્ટી ફાઈવ પર્સેન્ટથી પણ વધારે પ્રા પાણી છે પરંટુ સે ને તે પાણી બધું ખારું પાણી છે અને પીવાલાયક પાણી જે સે ને મતલબમાં પાંચથી દસ પર્સેન્ટ જ જેવું સે, તો જેઠી કરીને તેનો આપણે યોગ્ ગ્ય રીતના જ ઉપયોગ કરવો જોઈએ અને જો આપણે તેનો યોગ્ય રીતનો ઉપયોગ ન કરીશું ને, તો આપણને પાણી પીવાની ખુબ જ એવી વધારે મહામારી થવાની છે અને સારી રીતના પાણી પીવા માટે આપણે યોગ્ય રીતના તેનો ઉપયોગ કરવો જોઈએ, ગમે ટેમ બગાડ ન કરવો જોઈએ અને આવતી પેઢીઓને આપણે સમજાવું જો કે ગમે ટેમ પાણી ન ફેંકીએ અને જેટલું પાણી આપણને જરૂર હોય એટલું જ પાણીનો ઉપયોગ કરે.
એકદમ સાચી છે એટલે કે અવે એ જ કે પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ અને પાણીના બગડ કરવો જોઈએ નઈ અને બીજું તો અમારા ગામમાં બધા લોકો એમ તો અમણે પાણી પ્રત્યે ખૂબ જાગૃત છે, પહેલા તો એવુ કરતા તા પાણીનો બગાડ ખૂબ કરતા અને અમણે તે તો અમને બધાને સમજાય્વુ કે તમે આવું ન કરો ને પછી એવું બઢુ કર્યું અને બીજું તો એજ છે કે અમારા ગામના લોકો બધા ખેતી પ્રત્યે ખુબ આગળ છે, એટલે કે જે અમારા ગામના અમુક એટલે બધા જે પરિવાર છે, તેમાં અમુક તો અમુક લોકો એમ તો મોટા ભાગે બધા ખેડી જ કરે છે અને ખેતી પર વધારે આધાર છે, કાણ કે એ લોકોને પાણીની સુવિધા બધી સારી મળી રે છે અને એ લોકો ખૂબ સારી રીતે ખેતી કરે છે અને હું પણ હું પણ ખેડૂત જ છું અને જે મારા ખે ખેતત નજીક એવો બોર છે, તેમાં મને ગરમીમાં પછી ગરમીમાં તો ખૂબ મને સારું મોટા પ્રમાણમાં એ લો કો બ એટલે કે પાણી મને મળી રહે છે એટલે ત્રણ ની જેવી મોટર છે, જેથી કરીને સારું પાણી નીકળે છે અને ગરમીમાં એવું એવું નથી કે સુકાઈ જાય છે, પરંતુ પાણી તો મળી જ રહે છે, કાણ કે બ બોર એવો સારો લાગેલો છે ને સારું એવુ પાણી અને પીવાલાયક પાણી છે એટલે કે ખુબ આમ પીવાલાયક પણ ચાલે અને ખુબ અમારા ગામના બીજા લોકો પણ છે તેમને જે પાણીની જરૂર હોય છે, તે પણ અમારા જે બોર માંથી એ લોકો પાણીનો ઉપયોગ કરે છે અને પાણી મારે તમે જાણો જ છો કે પાણીનો આ બધાને મળવું જોઈએ અને પાણીમાં કોઈ પ્રકારનાં ચાર્જીસ ન લેવો જોઈએ એમ, એટલે આપણા ગામના લોકો છે એટલે ચાલી જાય કોઈ પરથી પૈસા ન લેવું જોઈ એટલે બીજુ તો એજ છે સરકારે પણ અવે એ ધ્યાન રાખવું જોઈએ કે જે અમુક એવા જે પરિવારો છે તેમને પણ પાણીની સુવિધા આપો અને આપણા દેશના કેટલાક એવા લોકો છે તે પાણીથી પણ એટલે પાણીની અમુક પાણીની સુવિધા મળે જ નહીં અમુક લોકોને એટલે સરકે પણ ફ્રી આપવું જોઈએ પાણી સરકારે એટલી તો પે સુવિધા આપવી જોઈએ કે આ પરિવારોને પાણી એ લોકોને સારું મળી રહે અને સારી રીતેનું લોકજીવન ચલાવી શકે બરાબર ને તો
હા તમારી વાત એકદમ સાચી છે અને જો આપણે સારી રીતના પાણીનો ઉપયોગ કરીશું તો જ આપણે આગળ વધી શકીશું અને આપણે જીવનમાં કઈ કરી શકીશું કારણ કે આપણે પાણી ખાવા વગર તો એક દિવસ ચાલી જાય પરંતુ પાણી પીવા વગર એક પણ દિવસ ન ચાલે દે જેથી કરીને આપણે પાણીનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ અને બધાનો યોગ્ય ઉપયોગ કરવા માટે આપણે પ્રેરિત કરવો જોઈએ આગળની પેઢીઓને પણ તો ચાલો ભાઈ આપણે મળીએ હવે સારી રીતના બીજ દિવસે વાત કરીશું પાણી વિશે.
હા સારું મળીએ.
હા.